હલો. બસ એકદમ ફાઇન તમે બોલો તમે કેમ છો?
તમે પણ એકદમ ફાઇન જો વર્ષો- - વાત કે એવો આવે છે રોકાતો જ નથી.
એજ તો આખા ઈન્ડિયામાં હાઈ એલર્ટ કર્યું છે ને હમણાં?
હમ.
અમારા અહિયાં તો બહુ વધારે જ થાય છે.
અહીંયા પણ એ જ છે.
અચ્છા.
અને બીજું શું ચાલે છે?
બસ કઈ નહી આજ આ વરસાદના કારણે બહુ હેરાન થઈ ગયાટ ઘર માંથી નીકળા- - તુજ નથી. એટલા બધા માર્કેટનું કામ બાકી છે પણ ઘરમાંથી તો નીકળવાત જ નથી.
અ જગ્યા જગ્યા પાણી ભરેલું છે ને હમણાં?
હમ ચાલો આજે આપડે એક નવા- - અચ્છા લેન્ડ સ્લાઈડ જેવું?
હા આ બ ખાડું પડી ગયો અને- - આખેતી તીરાટ પડી ગઈ છે આ આગળથી લઈને એડ સુધી- -
હમ.
કહ તમે શું કહેતા હતા?
એટલે બિલ્ડીિંગ બિલ્ડિંગ ખાલી કરાવવી તમારી?
ના ના હમણાં જોઈએ શું કરવાનું છે એક બે દિવસમાં ખબર પડશે.
અચ્છા ભાઈ ધ્યાન રાખજો કારણ કે આવે છે ને વરસાદમાં કેવાય નહી- - હ ખબર છે તમને મુંબઈ પુણે મિસિંગ લિંક કરીને એક નવો રસ્તો બનો હતો?
હા હા હા.
એ પણ આખો બ- - થ થઈ અને એટલામ ખતરનાક વિીડીિયો આવે છે ને કે આપણને જોઈ ને ડર લાગે. કે ઘર માંથી તો નીકળવા જેવું જ નથી.
હમ.
આપણા અહીંયા નરીમન પોઈન્ટ મરીન લાાઈન્સ બધી જગ્યાએ કેટલું હાઈ એલર્ટ. કર્યું છે મુંબઈમાં. કે પબ્લિકને ત્યાં ઊભા રહેવા દેતા નથી હા જે હાઈટાઈટ છે.
એટલે હમ. બીજું.
કાઈ નહી આજે આપણે એક ટોપિક પર વાત કરીએ યોગા પર.
હમ હમ.
તમે યોગા કર્યું છે ક્યારે.
હા પહેલા કરતી હતી હું યોગા. હમણાં પણ એ તો કરું જ છું પ્રાણાયામ. યોગા ના થતું મારાથી.
પ્રાણાયામ સૌ. થી બેસ્ટ વસ્તુ છે યોગામાં એટલે એમાં તમારું મેડિટેશન પણ થઈ જાય માઇન્ડ એક. એકદમ પીસફુલ થઇ જાય બોડી તમારી એકદમ એનર્જેટિક થઇ જાય.
હમ. મને તો બહુ ગમે છે યોગા કરવાનું પણ મને ટાઈમ નથી મળતું એટલે. પ્રાણાયામ કરી લો.
એજ છે આ ગૃહિણીઓને એમ પણ ટાઈમ ઓછો જ પડે. મળતો પણ નહી હશે આપ. પણ ને આપડે કહીએ પણ આપણાથી ઘર નહી છૂટે ફેમિલી નહી છૂટે.
હમ એજ.
બાકી મેં એવું સાંભળ્યું તું જયારે હું યોગા કરતી હતી કે યોગા કરવાથી તમારી. એ જ રિવર્સ થાય એટલે તમે યંગ દેખાવ. તમારી બોડીમાં એટલે બહુ ફૂર્તી આવી જાય એવું થાય.
તો થાય બરાબર. આવું જ થાય છે કારણ કે હું કરતી હતી ને. ત્યારે હું એટલું બધું કામ કરતી હતી ને પણ થાક નથી લાગતું.
અરે વાહ.
હમ. અને આખો દિવસ ફૂરતી રે અને આપણો મન પણ ખુશ હોય છે આમાં. મન પણ ખુશ થાય છે આવું.
એ જયારે હું પણ એટલું વિચારું છું કે ચાલો યોગા સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ. કરે પણ સાચું કહું ને. તો પહેલા એવું હતું કે મોબાઈલમાં આટલું આપણે યુઝ નહી કરતા હતા તો પોતાના હેલ્થને આપણે ટાઈમ આપ. તા તા આજકાલ એવું થઈ ગયું છે કે આપડે ફ્રી થઈને. મોબાઈલ હાથમાં લઈને બેસીએ એમાં વધારે ઇન્ટરેસ્ટ છે આપણને બધાની જ વાત. કરું છું એટલા માટે આજકાલ કોઈના. પાસે હેલ્થ માટે ટાઈમ નથી બાકી આમ જોવા જાય તો આજકાલ બધી વસ્તુ કેટલી. ઈઝી થઈ ગઈ છે ઓનલાઈનથી.
અરે હમણાં યોગા ના ક્લાસ ચાલે છે ઓનલાઈન ફ્રીમાં તમારે. વીસ દિવસના ચૌદ દિવસના આવા.
હા એ મને પણ એડ આવે છે એનું ફ્રી યોગા ક્લાસ. તેસ કરીને.
હા એ મારી ફ્રેન્ડો કરે છે બે ત્રણ.
હા.
કે એ લોકો આમાં જ કરે છે જે ફ્રી આવે છે ને આમાં પછી એ લોકોને આગળ. ત્યાં આગળ આગળ ત્યાં આગળ એ લોકો કરાવે જ છે.
હમ.
યોગા તો સારી જ છે તમે જીમ જાઓ એના કરતાં યોગા સારી
એજ હું તમને કેહેવા માંગુ છું કે પેલા જ્યારે મોબાઈલ નું આટલું ચલન નતુંને ત્યારે લોકો પાસે ટાઈમ પણ હતો કે લોકો સામેથી યોગા કરવા જતા હતા ટાઈમપાસ માટે પણ આજકાલ મોબાઈલ સોશિયલ મીડિયા એટલું વધી ગયું છે કે લોકો પાસે ટાઈમ વધારે છે. પણ યુઝ નથી કરવું
હમ એ બરાબર
તમે વિચારો ને જયારે આપણે લોકો બધા યોગા કરવા યોગા ક્લાસીસ જતા હતા મોબાઈલ તો ત્યારે પણ હતા પણ ત્યારે કઈ પણ આ સોશિયલ મીડિયા નહોતું આજકાલ મોબાઈલ છે આપણે બધી વસ્તુ ઘર બેઠા ઓનલાઈન મંગાવીએ છીએ આપડે બજાર જવાનું માર્કેટ જવાનું બંધ કરી દીધું છે તો પણ આપણા પાસે ટાઈમ નથી એટલે તો એ વિચારો
બધા આમાં મોબાઈલમાં પડ્યા રે છે ને આપડે પેલા તો હું ક્લાસીસ પણ જાતી દોઢ કલાક અને ઘરે પણ સાંજે કરતી હતી યોગા
રેવા
બે કામ કરતી હું બે ટાઈમ
હા એ જ તમને કહું છું કે હમણા આપણી લાાઈફ ઈઝી થઈ ગઈ છે આપડે બજાર જવાનું ઓછું કર્યું આપડણે ઓનલાઈન શોપ શપિંગ કરી લઈએ ગ્રોસરી લઈ લઈએ તો પણ આપણા પાસે ટાઈમ નથી તો અને પેલા આપડે એટલું જ માર્કેટ જતા હતા બધી નાની નાની વસ્તુ માટે આપણે એટલા માર્કેટ જતા હતા તો પણ આપણા પાસે એટલું ટાઈમ રહેતું હતું
હમ બરાબર
એજ મોબાઈલ વસ્તુ એવી છે આમ બહુ સારી સગવડી પણ એટલી જ ને અગવડી પણ એટલી જ છે એમ મોબાઈલ
બરાબર છે આપડે બધા ને લત લાગી ગયઈ છે ને
હા
આપણા બધાને મોબાઈલ ની લત લાગી ગઈ છે.
એ જ છે ને આપડે બધા એડિક્ટેડ થઈ ગયા છે આ વસ્તુના કે આપણને ખબર નથી પડતું કે આપણે મોબાઈલ ને કેટલો સમય આપીએ છે અને આપણે આપણા શરીર ને કેટલો સમય નથી આપતા
અરે મારે પણ જ્યારે હું યોગા કરતી હતી ને ત્યારે હું સાડા નવ ન મારું યોગા હતું એટાઈમ બે જણના ટિફિન કરીને ઘરે દીયાબત્તી નહાવાનું અને કપડા મશીનમાં નાખીને મશીન ચાલુ કરીને એટલું કામ કરીને ચા નાસ્તો બધું ગરમ બનાવતી ગરમ નાસ્તો હતો
ઓલા વખતે અને સાડા નવ વાગે ફ્રી થઈને હું જતી જતી હતી યોગા
હમ એજ એજ છે એટલે કાલે રાતના હું તો આમાં જામ સુવા ગઈ ત્યારે હું એ જ વિચારતી હતી કે જયારે હું પણ આજથી દસ વર્ષ પેલા જોબ કરતી હતી મારું તો ઓફિસ ટાઈમિંગ હતું નાઈન થર્ટી ટેન ઓ કલાક અને મને ઘરેથી એક કલાક નું ડ્રાઈવ કરીને એટલે રન હતું એક કલાક નું રન કરીને મને ઓફિસ ઓફિસ જવાનું હોય એના પહેલા હું સવારે ઉઠીને યોગા પણ જતી પછી હા એ ટાઈમે જો આપડણે અનમેરિડ હોઈએ તો ભાઈ મમ્મી બધું કરી લે તો કિચનમાં હું હેલ્પ નહી કરાવતી થી પણ આમ પોતાના હેલ્થ પર પછી નવ કલાકની જોબ કમ્પ્લીટ કરીને રાતના ટ્રેનના ધ ધક્કા ખાઈને હું ઘરે આવતી તો પણ ફ્રેશ ને ફ્રેશ રહેતા. પણ જેના બદલે આજકાલ આટલું આમ કે ને સહુલિયત વાળી લાઈફ થઈ ગઈ છે. આપણને બધી સુવિધાઓ મળ મળી ગઇ છે તો આપડા પાસે ટાઈમ નથી હવે ઓનલાઇન યોગા ક્લાસીસ પણ ઓનલાઈન આવી ગયા છે. આપણને ઘરના બહાર જવાની જરૂર નથી તો પણ આપણે નથી કરતા. એટલે આપણા શરીરમાં કેટ કેટલું આળસ ભરાઈ ગીયું છે અને આપડે મોબાઈલ ના કેટલા એડિક્ટ થઈ ગયા છે.
બરાબર છે આપણેે એડિક્ટ થઈ ગયા છે મોબાઈલમાં સવારના ઊઠતા બરાબર મોબાઈલ પછી બપોરે ફ્રી થાય એ મોબાઈલ પછી સાંજે ફ્રી થયા મોબાઈલ રાત્રે સુતી વખતે મોબાાઈલ
હમણાં એક છે ને સિરીઝ આયવી છે. જીઓ હોટસ્ટાર પર નય પ્રાઈમ પર આ છે પ્રીતમ અને પેડલોગ કરીને છે. એ સિરીઝ તમે જોજો એમાં એટલું આમ ડિસડવાન્ટેજ થયેલું છે કે મોબાઈલ આપણા માટે કેટલું હાનિકારક છે. કે લોકો કેવી રીતે મોબાઈલથી આપડી આખી લાઈફ ને હેક કરી લે છે. એ બધી વસ્તુ ઓ એમાં બતાવી છે એ સિરીઝમાં તમને ટાઈમ મળે ને તો તમે જોજો. તો ખબર પડશે કે આપડે કેટલું આમ ડેન્જર વર્લ્ડ ના અંદર રહીએ છે ને આપણે આ મોબાઈલ જે આપણે ચોવીસ કલાક લઈને ફરીએ છીએ ને એનાથી આપડી નાની નાની ડિટેલ એવી રીતે હેક હેકર લોકો પાસે જાય છે. એ આખું એમાં એટલું ફાઈન રીતે પિક્ચરાઈઝ કર્યું છે કે જેને કઈ
તો હમણાં જ જોઈશ બપોરે.
હા જોજો વાંધો રિયલી સારી છે એટલે એમાં છેને કેવું બતાવ્યું છે કે આજકાલના જનરેશનને જેના મોબાઈલનું બધું એ ટુ ઝેડ ખબર હોય અને પેરેન્ટ્સ લોકો વચ્ચે જે એજ ગ્રુપ થાય એ લોકોને વર્ડ્સ પણ નય આવડે. મોબાઈલમાં કઈ વસ્તુ શું યુઝ થાય અને એપ્લિકેશન શું હોય એ બંને ના વચ્ચેનું ગેપ પણ બતાયવુ છે અને કેટલું હાનિકારક છે મોબાઈલ આપ આપણા માટે એ પણ બતાયવુ છે તો એ સિરીઝ એવી છે કે બધા જનરેશન વાળાઓને જોવી જોઈએ. એટલે બચ્ચાઓને પણ ફીલ થાય કે આપણે પેરેન્ટ્સ પર હાઈપર થઈએ. પણ એમની મિસ્ટેક નથી જમાનો વધી ગયો છે આપણા પેરેન્ટ્સ તો ત્યાંના ત્યાં જ રહી ગયા છે. તમે કમ્પ્યુટર ક્લાસ જાઓ છો, તમે ઘરના બહાર સ્ટડી માટે જાઓ છો તો તમને આજના જમ- જમાના નું, આ ડિજિટલનું નોલેજ છેને આપણા પેરેન્ટસને કેમ નથી. એ પણ બધું એમાં બતાયવું છે તમે જોજો એકવાર સિરીઝ. બો ફાઈન સિરીઝ છે એ.
હા સિરીઝ જોવાની છું તમે કીધુંને હવે જોઈશ.
હા.
બીજું શું ચાલે છે?
બીજું બસ કાઈ ની આજે આ યોગાની અને થોડી ડિજિટલ વાતો કરીને તમારા જોડે વાત કરીને મને બોવ જ ગયમુ. આપડે બીજીવાર પણ જ્યારે વાત કરશું અને બીજી વાર પણ આપણે છે ને પેલાજ ટોપીક ડિસાઇડ કરશું કે આપડા બંને થસે બોલવા માટે થોડા બો વર્ડસ હોય ને, થોડું બો નોલેજ એકબીજાને શેર કરી શકાય.
બરાબર છે આપનું
અને ચાલો પછી ક્યારે આપડે વાત કરશું.
ઓકે હા.